હ હહ, હહ આવે છે, આવે છે.
કેમ છો તમે? એકદમ મજામાં. ત હમણાં શું ચાલી રહ્યુ સે? હમણાં તો મોબાઈલ ટેક્ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે, તો તમે બી તેમની મજા માણી રહ્યા હશો ને? હમણાં તો જોવોને તમે બધ બધાંના હાથમાં મોબાઈલથી માંડીને લેપટોપ કોમ્પ્યુટરથી, માંડીને જાત-જાતના ના ઉપકરણો છે. જેમાં તેમાં ઘણા બધા ગેમ્સ આવે છે, અને મોબાઈલ એટલે તો હમણાં આધુનિક યુગનો આરંભ એટલે કેટલા બધા પર નવા-નવા, જાત-જાતના જેટલા હજાર વાળા મોબાઈલો રમે છે, તેમાં ગેમ રમે છે. જાત-જાતનો ઉપયોગ કરેશે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે એમાં ઘણી બધી મજાઓ માણી રહ્યા છે. એથી કરીને તેઓ ખુબ આનંદથી ગેમો રમે છે. અને એવું બધું ચાલે છે પણ તેમાં ઘણું બધું નુકસાન પણ છે. સોશિયલ મીડિયા છે, ઘણું બધું જાણવા લાયક વસ્તુ પણ છે. તેમાં બધી ન્યૂઝો આવે છે, જાત જાતની પરંપરાઓ છે, ગમે તે બધું વસ્ત તુઓ આવે છે. પરંતુ તેનો ઉપયોગ બી આપણે સોચ સમજીને કરવો જોઈએ જેથી કરીને આપણને આંખોથી માંડીને, કાનથી માંડીને ગમે તેને તફલીફ ના પડે તેથી આપણે પણ એવી સાવચે ચેતી રાખવી જોઈએ. તો તમારું શું કેવું છે?
હહ અમારે એવું જ કેવું છે કે આપણે હમણાં ઘણાં બધા મોબાઈલ જોઈ રહ્યા છીએ. જેમ કે આઈફોન, સેમ સેમસંગ આ કંઈ મોંઘા આપણે પ્રાઇઝ જોતા નથી અને ફોન ખુબ જ જરૂરી પન છે, અને ખુબ જ હાનિકારક પણ થઈ શકે સે. આપણને એમ નવાં નવાં ફોન, નવાં ગેમ્સ બાળકોને હમણાં નવા નવા ગેમ્સના ફોન આઈ ગયા છે. જેમાં છારી ગેમ ગેમ ચાલે તે ત્યાં પણ એ પપ્પા લોકોએ તેને પ્રાઈઝ જોવા વગર પણ એ લોકોને અમુકવાર લઈ આપે છે.
અને લઈ આપે, પછી તે લોકો બાળકો તેમાં ગેમ રમી ફોનનો ઘણો કરી આંખનો યુઝ પણ કરે આ આંખથી બીમાર પણ થઈ જાય છે અને ઘણો રાતના રાત દિવસ જોતા નહીં અને ફોનમાં જ રમ્યા કરે છે ઇન્સ્ટાગ્રામ ફ્રી ફાયર બીજી એમાં માઇન્ડ ગ્રાફ્ટ વગેરે ઘણી બધી ગેમો છે લોકો એ રમે છે અને તેમાં ખૂબ જ રમીને અંદર ચોવીસ કલાક ફોનમાં જ રહે છે અને બીજું ઘણી બધી એપ્સ અને ગેમ્સ એમાં રમે ગેમ રમે છે જેથી ફોનનો હમણાં ખુબ જ ને નવા નવા જોવા મળ્યા છે હમણાં ઘણાં બધા ફોન લોન્ચ થાય છે અને બાળકો લેવા માટે ખુબ જીદ કરતા હોય છે. એવું તો મારું કહેવું છે. તમારે શું કહેવું છે?
હા એકદમ તમારી સાચી વાત છે કે હમણાંના ઘણા બધા બાળકો એવા બધા મોંઘા મોંઘા ફોનોનું ઉપયોગ કરી રહ્યા છે જે એમને માટે ઉપયોગમાં એટલો યુઝફુલ નથી પરંતુ વાલીઓ તેમને લઈ આપી છે દોઢ દોઢ લાખ બે લાખ અઢી લાખ રૂપિયા સુધી ના આવે છે તે બધા વાલીઓ લઈ આપે છે કશું કેતા પણ નથી એવું કરવું જોઈએ નહી, કારણ કે બાળકને હમણાં વાંચવા લખવાની ઉંમર છે, રમવાની ઉંમર છે એટલે તેઓને એટલા મોંઘા ફોન નય લઈ આપ જેથી કરીને એની આંખો પણ સારી રહે અને શરીર તંદુરસ્તી પણ સારી જળવાઈ રહે. તે માટે એ લોકો એ બહાર રમું જોઈએ પણ કોઈ પણ રમતા નથી હમણાં બધા ફોન લાગી રહ છે કોઈ પણ વાંચવા લખવા ધ્યાન આપતો નથી એથી કરીને આપણે એટલા મો ફોનો લઈ નઈ આપવા જોઈએ ફોન બી પડતો કલાક થી કલાક સુી તે જ વાપરવા દેવા જોઈએ જેથી કરીને તેમની આંખો કોઈ પ્રોબ્લેમ ના આવે જેથી કરીને તે આગળ જતા તેમને ચશ્માથી માડીને ઘણા બધા રોગો પણ થઈ શકે છે ચશમા આવી શકે છે તેથી દૂર રાખવા જોઈએ અને ફોન નો ઉપયોગ ઓસો કરવો જોઈએ હણાં તો ફોન થી બધું ઘણું બધું શીખી પણ શકાય છે અને જાણી પણ શકાય તેથી ઘણા બધા કોર્સો પણ ઓનલાઈન થઈ ગયા છે એમાં જે આપણને કઈ પણ વસ્તુ ન આવડતી હોય આપણે મોબાઈલ દ્વારાથી શીખી પણ શકીએ જાણી શકીએ છી અને બધું સમજી પણ શકીએ કેટલા બધા યુટ્યુબર ઓનલાઈન ક્લાસ ચલાવે છે જે દસ માંથી મારીને બાર જગ્યા બધાના ક્લાસો ઓનલાઈન થઈ ગયા છે તેમાં આપણે સ્કૂલમાં કશું આપણને નથી આવડતું હોય આપણે ઘરે આવી ને યુટ્યુબ પર ઓનલાઈન સર્ચ કરીને પણ શીખી શકીએ છીએ જેથી કરીને હમણાં એટલા બધા યુટ્યુબરો રાતના ઓનલાઈન ક્લાસો ચલાવે છે તેમનું વિવિધ નામ વાવાઝોડું થી માણીને વર ગમે તેવા નામો પણ છે જેમાં ગમે તે વિષય પર આપણને જો માહિતી જોઈતી હોય તો તે પૂરી પાડે છે. અને આપણા માટે યુઝફુલ બી થાય છે એટલા માટે હમણાં મોબાઈલ થીને કોમ્પ્યુટર છે પી. સી છે અને લેપટોપ થી માંડીને છે તે ગમે ઓનલાઈન વસ્તુનો અનુભવ આપણે કરીએ છીએ તે આપણા માટે એમ તો સારો છે પણ પરંતુ આપણે ઉપયોગ ન કરવો જોઈએ જેથી કરીને આપડી હેલ્થને ક અસર થાય તેથી આપણે આવા બધા કોર્સ માં બી ધ્યાન આપવું જોએ ભણવા વાંચવા પરી ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણું ભવિષ્ય સારું રહે અને આપણને પાછળ જતા કોઈ પ્રોબ્લેમ ના આવે તે માટે આપણે વાંચવું જોઈએ લખવું અને તેના બાબતે ધ્યાન આપવી જોઈએ જેથી કરીને આપને ખુબ સારું ભવિષ્ય ઉજ્જવળ રહે અને કોઈ પણ જાની તકલીફ પાછળ તા આપણણા પરિવાર કે આપણા પર આવી બને તે માટે આપણે વિવિધ કોર્સોમાં ઉપયોગ કરી આગળ જતા ગમે વિષય ન ધ્યાન કરી આપણે વાંચવું જોઈએ અને તેના વિષય પર આગળ અભ્યાસ કરવા માટે આપણા પર યુટ્યુબ છે અને ઘણી બધી એવો એપો છે જે આમાં આપણને શીખવાડવામાં આવી છે કે આપણે આગળ શું કરવું જોઈએ અને જેથી કરીને આપણે આગળ શું કરી શકીએ છીએ તે વિષય પર આપણને શીખવાડવામાં આવે મારું શું કેવું છે?
હા મારે એવુંજ કેવું છે કે ઘણા બધા ફ ચાલી રહ્યું છેમ બધા બાળકો ટ્યુશન પણ ના હોય ઘર ઓનલાઈન પણ સ્ટડી કરતા હોય છે તેમમથી એ લોકોને ઘનો ફોન યુઝફુલ થઈ ગયો છે. અને બીજી વાત કે એમણે બધા જ પુરુષ જે બાળકો નાના હોય એ લોકોને પણ બધા ફોન જોએ અને ફોન થી બધા ઓનલા પણ કરે છે વગેરે. છર એ લોકોને ગી ગેમરો સે જે બધા નવા-નવા ફોન લોન્ચ કરી છે. અને બાળકો ને ઉપસાવે છે કે કે આ લેવામાં સ્મૂથ ગેમ ચાલશે એમ કરે છે..
તેમ કરે સે એવું બધું કહે છે, હમને થોડાક દી પછી હમણે એક ફોનમાં ચાલે એમ કરીને એ લોકો હમણાં બાળકોને કહે છે કે આ કોકો એપ સેવ ફોન લે તેમાં સ્મૂથ ગેમ ચાલશે એમ. અને ઘણ ઘણા બાળકોને પૈસા-પૈસા થી ફોન લાવ્યા હેલ્થફૂલ ફૂલ થઈ ગઈ છે. બાળકો માટે અને બાળકો હમણા વધા જ બાળકોને ફોન ની લટ લાગી ગઈ છે. બાળકો ફોન નો ઘણો યુઝ કરી રહ્યા છે. અને હમણા પુરુષો પણ જોવા જઈએ તો ઘણી માત્રામાં જે પુરુષો પણ જોતા પણ ના હતા એક ટાઈમ પર. કે એમણે ઘણા બધા ફોન નો ઉપયોગ કરે કરી રહ્યા છે. હમણાં જાણો કે આપને ઘરે કોઈ વસ્તુ બનાવતા ના આવ ડે તો આપણે ફોનમાં યુટ્યુબ પર સર્ચને મારી ને પણ તે શીખી શકીએ છે અને બનાવી શકીએ છે. આપણને કઈ ભૂલ થતી હોય કે સ્ટડી કરવામાં કે એવું અને ત્યાંરે આપણે યુટ્યુબ નો સર્ચ કરી બધું જાણી શકીએ છે. હમણાં ફોનમાં નવો અપડેટ ટ પણ આવી છે. તે માથી આપણ‌ ને ઘણા બધા જે ખુબ જ જરૂરી જાણવાનું મળે છે આપણને. એક-એક તરીકે આપડે જોઈએ તો ફોન આપણને ઘણો યુઝફુલ છે, અને ઘણો ખરાબ પણ છ છે અને આપણેે જો આવ ફોનમાં ઘણું બધું જોઈએ તો ખરાબ વસ્તુ આપણને એમનો ખરાબ લત પણ લાગી શકે છે. અને ફોનમાં આખ માં નુકસાન પણ થઈ શકે છે. આવું બધું આપણે જાણી રહ્યા છે, હમણાં ઘણો ફોનથી ઘણી બાળકોને આંખ ની નુકસાન થાય છે અને તે લોકો આંખ ગુમાવી છે. આપણે વધારે પડતા ફોન નો ઉપયોગ ના કરવો જોઈએ.
મીન્સ કે
હમ્મ તમારી વાત એકદમ સાચી છે કે એટલો બધો ફોન નો ઉપયોગ કરવા દેવો જોઈએ ન તેથી કરીને કે તેમને બાળકોને આંખમાં પ્રો પ્રાબ્લેમ થઈ શકે છે જેથી કરીને વાતચીતમાં કરે તો પ્રોબ્લેમ ન થાય તેથી કરીને આપણે હંમેશા એવા ફોનનો ઉપયોગ કરવો જોઈએ કે વધારે રેડિએશન આપણના મગજમાં ન જાય તે માટે આપણે હેન્ડ સ્પ્રે સે, કે બ્લુટૂથ વાળા હિયરબેડ સે, કે ગમે તેવા પદાર્થ નો ઉપયોગ ન કરવો જોઈએ કે જેથી કરીને આપણા મગજમાં વધતું રેય. અને જેથી કરીને આપણું મગ ગજ માં એવો જોર પડી શકે જેથી આપણને તફલી પણ આવી શકે. આપણે સાદા અને સા સાદગીનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણને કોઈ જાતા તફલી પાછળ જાતા આપણા મગજ ને કઈ તફલીક ન પડે, જેથી આપણને તફલીક આવી શકે છે. આપણે હંમેશા મોબાઈલ જોવું જોઈએ જેથી કરીને આપણને આંખને ભી પ્રો પ્રોબ્લેમ ન થાય. આપણે હંમેશા એવી બધી વાતો કરવી જોઈએ કે જેથી કરીને આપણા મગજને શાંતિ અ અને સુખદાયક વાત મલે. આપણે હંમેશા એમના માટે આગળ કાર્ય કરતા રહેવું જોઈએ. આપણે હંમેશા તેને ખુબ જ મદદરૂપ થાવું જોઈએ, અને આપણા જે મોબાઈલ ને લગતા વિવિધ કાર્યક્રમો છે અને જે નવા-નવા આવ્યા કરે છે તેને પ્રોત્સાહી ને આપણે નવા-નવા મોબાઈલ લેતા રહેવું ન જોઈએ, જેથી કરીને આપણા પૈસા પણ બચે અને જે આપણો જુનો મોબાઈલ ચાલતો હોય તેનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ, કેમ માર્કેટમાં મહિને મહિન ને નવા-નવા મો બાઈલો આવ્યા કરે છે જે લેવામાં આપણા ઘણા બધા પૈસા પણ ન થાય. તેમાં કંઈ વધારે હોતું નથી તેમાં ફક્ત થોડી ઘણી નવી ટેકનોલોજી હોય છે બીજું તો બધું સેમ જ હોય છે. નવી ટેકનોલોજીમાં એટલું પણ કેમેરામાંથી પછી ગમે તેવી સિ સિક્યોરિટી માટે હોય છે જેથી કરીને આપણા, નવા નવા મોબાઈલમાં પણ કંઈ બીજું હોતું નથી, એમને શાંતિ પ્રિય હોય છે આપણે હંમેશા ન જૂના ફોનનો જ ઉપયોગ કરવો જોઈએ. વધુ ના વધુ કામ ન હોય તો તેના માટે આપણે જૂનો ફોન જ ઉપયોગ કરવો જોઈએ. અને વધુને વધુ ઓછા ફોનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે નવા ફોનમાં રેડિએશન એ એ એટલું બધું હોય છે, કે તેને શું કહીએ અવે. તેમાં ઘ ઘણી બધી નવી જાણકારી પણ આટલી હોતી નથી. થોડી ઘણી નવી એડ હોય છે, જેના કારણે તે વધુ પ્રાઈઝ લેસ હોય છે, અને ઘણી બધી સમસ્યાઓનો નિરાકરણ પન થઈ જાય છે. આ આથી આપણે જૂનો ફોન જેટલો યુઝ કરીએ એટલો સારો હોય છે, કારણ કે તેમાં ઓછા રેડિયેબન હોય છે અને જૂનો ફોન હોવાથી તે એટલો યુઝફુલ હોય છે, કે આપણા માટે બો વાંધો આવતો નથી. આપને જો વધારે પુરતુ મોઘુ, મોઘુ મોબાઈલ લેવો હોય તો જે કામ હોય ને તેના માટે લેવો જોઈએ. જૂના ફોન થો આપણું કામ ચાલતું હોય તો આપણે જૂનો ફોન જ લેવો જોઈએ ન! નવા ફોનની એટલી જરૂર ન હોય તો આપણે એટલો ફોન લેવો જોઈએ નઈ કારણ કે તેમાં વધારે પૂરતી માહિતી પણ હોય છે. પરંતુ તે વધારે મોઘો પણ હોય છે, એટલી બધી માહિતી બી હોતી નથી. ખાલી કેમેરામાં પછી સોફ્ટવેરમાં માં બે થી ત્રણ ઓબ્જેક્ટનો ફરક હોય છે, તે આપડા નાન્લા કરતા જરાક ઉપર હોય છે તેથી કરીને આપણને એટલો મોટો મોબાઈલ લેવાની કંઈ જરૂરત હોતી નથી.